ચ હા કેમ છો, બધા મજામાં ને?
એકદમ મજામાં તમે કેમ?
હા, મજામા હમણા થોડી, ગણેશ ચતુર્થી આવી રહી છે. તેના ડેકો અમે લાગેલા છે. બધા કે ગણેશ ચતુર્થી માં ખુબ દ કરવામાં આવે છે. નવ દિવસ ન તેઓને અન્ય અન્ય પ્રકારનો રાખવામાં આવે છે. જેમ કે ઘણી બધી પ્રકારની ટીમ હોય છે. દરરોજની પ્રકારની ટીમ હોય છે. દરરોજની અલગ-અલગ પ્રકારની ટીમ હોય છે. તેમાં ડીજે ડીજે મંગાવવા છે. તેમાં અને ઘણા પ્રકારના સોંગ અને વધુ બોલવામાં આવે છે. તે ખુબ જ જરૂરી છે. કે તે તે ખુબ જરૂરી છે. જેના લીધે આપણને અન્ય પ્રકારની માહિતી પણ મળે છે, અને ગણેશ ચતુર્થી તહેવાર મને ખુબ જ ગમે છે. જેના કારણે ડેકોરેશન કરવાનો કે તેઓને મૂર્તિ સિલેક્ટ કરવાની કે અન્ય પ્રકારની મૂર્તિ પણ સિલેક્ટ કરવાની કે ખૂબ જરૂરી છે.
મૂર્તિ ફૂટોની કેટલાક ફૂટોનીને એવી બધી મૂર્તિઓ આવી રહી છે, પણ આપડે
આપણે એવી ઘણી બધી મૂર્તિઓ આવી રહી છે, પરંતુ આપણે તો જૂનીને પરંપરાગત રીતે આપણે ગણસતોથી નહી, આગમન સાથે વિસર્જન સુધી નું કાર્યક્રમ હોય છે, જે આપ આરામથી કરવુ જોઈએ, અને સ્થાનિક તહેવારો એ આપણા દર વખતે કેટ લાઓ આવે છે, અને જેમ કે દિવાળી થઈ ગઈ કીધું તે પ્રમાણે ગણેશ ચતુર્થી હમણા હાલ થીમાંને આપ એવી ઘણી બધી, પરંપરાઓને ભાવી રહ્યા છે, જે આપણે દર વર્ષે ચાલી જ છે, કે આપણે આ પરંપરાગત આપણે તેમનુ સ્થાપના કરવાની છે આટલા દિવસ આપણે રાખવાનો છે ડીસે લાવવાનો છે જેથી કરીને આપણે ઉઠાડ તી વખતે આપણે નાચીશુ, અને જૂની પરંપરા હિસાબે તેમને બેસાડીશું અને તેમની પૂજા કરીશુ અને તેના કારણે એવું ઘણી બધી પરંપરાઓ આપણે નિભાવીએ છીએ, દર વર્ષ દર વર્ષે ઘણી બધી ઘણી બધી પરંપરાઓ આપણને જોવા મળે છે, અને એનાથી આપણને નવું નવું શીખવા પણ મળે છે. પરંપરાઓ ચાલતી રહે છે, અને તેને લગતી માહિતી આપણને મળતી રહે છે, તમારે શુ કેવું છે.
હા, તમે કીધું તેમ આપણે પછી, અમે દિવાળી પર પણ ઘણા બધા દિવાળી ના તહેવાર ચાલે તેટલા દિવસ અમે ઘણી એવું કરીએ છીએ, કે એમાં થીમ યોજી છે, અને દિવાળી પણ ઘણા બધા ફટાકડા ફોડીએ ઘરે ઘરે જઈને, પછી નવ વર્ષમા કપડા પર અમે એકબીજાના ઘેરે જાય છે, ઈવા દિવસે નવ રસના ફરવાવા નહી, જાય. જૂના માણસ મળીએ છીએ, અને તેમને ફ્રેન્ડને મળીએ છીએ, ઘર વાળા ને મળીએ છીએ મળવાથી, આ ઘણા બધા ફાયદ નવ પણ થાય છે, અને તેના ફાયદા થાય છે, એ ખુબ જરૂરી છે, દિવાળીમાં અન્ય તહેવારો મનાવાની ખૂબ મજા આવે છે, અને એના લીધે અમે જઈએ છીએ. અમે પછી એકબીજા ના ઘરે જઈ અને ત્યાં આશીર્વાદ લે અને તે ખૂબ જરૂરી છે, કે તેમાં આશીર્વાદ લેવાનું કે અન્ય ટકા નું કરવું એ ખુબ જરૂરી છે.
હા, તમે કીધું તેમ પ્રમાણે, આપ આપણી જૂની પરંપરાઓ હિસાબે, આપણે ગણેશ ચતુર્થીની સ્થાપના કરવી જોઈએ અને પછી તેના આધારે આપણે તેમની પૂજાઓ કરવી જોઈએ. દરરોજ આપણે આરતી કરીએ, સવાર સાંજ અને ભોજન પણ કરાવીએ છીએ અને પ્રસાદીઓ આપણે લાવીએ છીએ તો આપણે જૂની પરંપરાગત હિસાબે તેમને મૂકીએ છીએ, જાણીએ છીએ, અને નવું કરીએ છે, જેથી કારણે એવી બધી ઘણી જૂની પરંપરાઓ છે, જે આપણે નિભાવીએ છીએ, અને ગણેશ ચતુર્, ગણેશ ચતુર્થી માં આપણે તેમની સમસ્યાઓને લગતું. થી ઘણી બધી માહિતીઓ પણ આપીએ છીએ, અને જાણકારી આપીએ છીએ, જેથી કરીને એવી બધી માહિતી આપણા પરંપરાગત તહેવારો માં આપણને જોવા મળે છે. દર, દર તહેવારો પર આપણે જૂની પરંપરા હિસાબે, આપણે તેમની પૂજાઓ કરીએ છીએ, તેમને અપનાવીએ છીએ અને તેના તહેવારોને કરીએ છીએ જેથી કરીને આપણને એવી માહિતીઓ પણ મળે છે, કે જૂની પરંપરાઓ કરતી વખતે આપણે આગળથી કઈ પણ કરીએ છીએ, જેમ કે આપણે થાય તે પ્રમાણે આપણે તહેવારોને લગતા માહિતીઓ અને તેને સન્માન આપીએ છીએ, નવા નવા તહેવારો પણ આવી ગયા છે, પરંતુ આપણે જે જૂના તહેવારો છે, તેને આપણે કરીએ છે. તમારું શું કેવું છે?
હા, તમારી વાત સાચી કે તહેવારો મનાવો ખુબજ જરૂરી છે, અને અમે ઘણા પ્રકારના તહેવાર તહેવારો અહ પણ આપડા ભારત દેશમાં તહેવારોનો ડીશ કહેવામાં આવે છે, કે ઘણા પ્રકારના તહેવારો છે, દિવાળી હોય છે, હોળી હોય છે, ધૂળેથી હોય છે, ગણેશ ચતુર્થી હોય છે, નવરાત્રી હોય છે, નવરાત્રી ના નવા નવ દિવસ, અમે હમ્મ ગરબાઓ રમવા જાય છે, અમે પાસ સિસ્ટમમાં પણ થાય છે અને અમે ઘણા પ્રકારના ગરબાઓ અને અન્ય વસ્તુઓ પણ રમીએ છીએ અને જેના કારણે ખુબ સારું લાગે છે. ગરબા રમવાથી કે અન્ય કરવાથી પણ આ ખુબ સારું લાગે છે અને જે ખૂબ જરૂરી છે અને તે તે ખૂબ જરૂરી છે કે તેના લીધે આપણને ગર બા રમવા કે અન્ય જગ્યાએ જાવા કે તે ખુબ જરૂરી છે. આ પણ દિવાળી નો તહેવાર કે અન્ય તહેવાર ખુબ ગમે છે. ગણેશ ચતુર્થી આવી રહી છે, તમે કીધું તેમ અમે ડેકોરેશન કરીએ નવે દિવસ
હા, આપડે પ્રાર્થનાઓ કરીએ છે, નવા નવા તહેવારો પણ આપડે રમીએ છીએ. હમણાં નવરાત્રી હાલમાં આવશે ત્યારે આપણે જૂની પરંપરાગતી હિસાબે આપણે ગરબાઓ રમીએ છે. ઘણી જગ્યાએ ગરબાઓ રમાડવામાં આવે છે, માતાજી ની પૂજા કરવામાં આવે છે. રાતના આપડે દરરોજ દસે એ દ, દસ એ દસ દિવસ ગરબા રમાડવામાં આવે છે, જેથી કરીને આપણે ઘણા બધા એવા તહેવારો છે, જે આપણે જૂના પરમ પરાગત વિશે કરીએ છે. આપણે જાણીએ પણ કે આપણે જૂના પરમ પરાવગત હિસાબે આપણે જે કરીએ છીએ તે આપણને નવું નવું જાણવા મળે છે શીખવા મળે છે. જૂની પરંપરાગત હિસાબે આપણે કરીએ છે. તે આપણા માટે ખુબ જ જરૂરી છે. જૂની પરંપરા આપણા સમાજને લગતી ઘણી બધી માહિતી, આપણે જૂની રીતે આપે છે અને સારી પણ બાબત છે કે આપણે જૂની પરંપરાગત હિસાબે આપણે ચાલીએ છે. જાણીએ છે અને બધા તહેવારો આપણે ઉજવીએ છે. તહેવાર આપણા જીવનમાં ખુબ જરૂરી છે આપણા બધા તહેવારો શાંતિ અને સુખમય રીતે વિતાવ વિતાવા જોઈએ. આપણે ઘણા બધા તહેવારો આરામ થી અને શાંતિ થી કરીએ છે જે આપડા માટે ખુબજ સારું છે. અને આપણે એવા બધા તહેવાર, તહેવારો વિચારીએ છે જે આપડા ખુબજ જરૂરી છે. તમા-તમારું શું કેવું છે?
હા, તમારી વાત સાચી છે કે તહેવારો મનાવવા એ ખૂબ જ જરૂરી છે. અહ આ હમ્મ હમણાં હોળી આવી રહી છે, તો અમે હોળી માં જાત જાત ના રંગ લે યે અને ગુલાલો લઈએ અમે રાતના પછી હોળીકા હલકાવીએ અને ઘણા પ્રકારના સુવી પેલું પણ કરીએ છીએ અને જેના કારણે ખૂબ જરૂરી છે, કે એ અને તેના લીધે આ હોળીઓને ધુળેટી અને અન્ય પ્રકારની માહિ તીઓ પણ મેળવવી જોઈએ એ ખૂબ જ જરૂરી છે, કે જેના લીધે એ એ કરવાથી અન્ય પ્રકારની માહિતી પણ મળે છે, અને આપણે તહેવારો મનાવા જોઈએ જેમ કે તહેવારોના કારણે આપણે ર જાઓ મળે છે, ઓફિસ માંથી છુટી મલે છે, અને અન્ય પ્રકારની છુટીઓ પણ મળે છે.
હા તમે જોયું તે પ્રમાણે આપડે જૂના જૂના તહેવારો ભી વિતાવવા જોઈએ ઘણા બધા તહેવારો આવે છે, અને જાણ જાણવા પણ મલે છે, જેથી કરીને આપણે આવા બધા તે હેવારો ની લગતી માહિતીઓ અને ઘણી બધી એવી માહિતીઓ અને નવા નવા તહેવારોમાં નવી નવી પ્રજાઓ કરે છે. પૂજા આપણે જૂની રીતે પરંપરાઓ અને ઘણી બધી એવી આપણી પરંપરા છે. એ આપણે જાણવાથી કે સમજવાથી કે ઘણી બધી એવી માહિતીથી પ્રાપ્ત કરવાથી આપણી પરંપરાઓ વિશે આપણને જાણ કારી મલે છે, આપણે જે જૂની પરંપરા હિસાબે આપણે જે ચાલીએ છે. આપણને નવું શીખવાનું, જાણવાનું, કે આપણી જો જૂની પેઢી કેવી રીત તે બધી પૂજાઓ કરતી હતી અને પરંપરા નિભાવતી હતી તે માટે આપણને માહિતગાર બને છે, જેથી કરીને આપણે એવું એવું બધું જાણકારી હોય છે, અને ઘણી બધી માહિતીઓ પણ મળે છે, અને આ પણા વચ્ચે તેજ કરે છે, અને તે માટે આપણે જમાણવા લાયક જેવી ઘણી બધી માહિતી છે, જો આપડે જૂના પરંપરામાં આપણા દાદાઓથી માનીને આપણા પપ્પાઓ એ કઈરી છે, આપણને એવું બધું શીખવાડવામાં આવે છે, કે ઘણી બધી માહિતી છે અને આપણને જો સમજાય તે પ્રમાણે આપણે જો માહિતીનો અનુવાદ કરીએ તો આપણે જો જુની પરંપરા આપણા માટે ખુબ જ જરૂરી છે, અને સમજીએ પણ છે, કે આપણી જૂની પરંપરા હિસાબે આપણે આગળ ચાલતા રેહવુ છે, આપણે દાદાઓથી માડીને આપણા પર દાદાઓ આપણને તેમના પણ પપ્પાથી માણીને દાદાઓથી માણીને એવી જૂની પરંપરાઓ વિશે આગળની માહિતી મળતી આવી છે, અને આપણને બી આપણા પપ્પા દાદા અને ઘણી જૂના દાદાઓ દ્વારા આપણને એ બધી માહિતી મળે છે, જેથી કરીને આપણે જૂની પરંપરા હિસાબે આપણા તહેવાર નુ સજન કરવું જોઈએ આણવુ જોઈએ અને શીખવું જોઈએ
હા અ ત મે કીધું તેમ એ ખુબ જ સારું છે, કે જ્યાં તહેવારો મનાવવા આપણે જિંદગીમાં જોવા જા યે આપણે બુડા આપણે બધાને મલી શક
હ જેથી કરીને આપણને એવી બધી સમસ્યાઓ વચ્ચે ગમે તે પ્રકારનું કોઈ પણ જુનું રૂપ આપણને જૂની રુ થાય છે, અને ઘણી બધી સમસ્યાઓ તમારે વચ્ચે થાય છે, અને ઘણી બધી એવી જાણકારીઓ પણ થાય છે, આપણે દાદાઓ દ્વારા આપણને મળતી જૂની પરંપરાઓ અને કાર જે આપણે જાણીએ છીએ અને જૂની પરંપરા આપણા દાદાઓથી માંડીને આપણા પિતા દ્વારા આપણને પ્રાપ્ત થઈ છે, તે આપણ માટે ખૂબ જ લાભદાયક છે, અને સમસ્યાઓને પુરાની રીતે છે આપણે પૂરી કરીએ છે, તહેવારો પણ આપણે ઉજવીએ છે, જૂની પરંપરાઓ હિસાબે આપણેેથી તહેવારોની મજા મામાંડીએ છે, અને ઘણું બધું શીખીએ પણ છે, જૂને તહેવારોથી આપણે ઘણું બધું નવું નવું શીખવાનું મળે છે, જૂની પરંપરાઓ આપણા માટે જીવન માટે સમાજ માટે અને ઘણું બધું શીખ વાડે છે, જેથી કરીને આપણા પપ્પાઓ દાદાઓ એવી જૂની પરંપરાઓને લઈને આપણા તહેવારોની ઉજવણી કરે છે જે આપણે જોતા શીખતા અને આનંદ માનતા આપણે મોટા થયા છે તે આપણા માટે ખુબ જ ઉપયોગી બન્યું છે. અને આપણે એવા બધા તહેવારો પણ જોયા છે જે આપણે. આપણા છોકરાઓ એ કભી જોયા નથી અને એવા બધા ઘણી બધી માહિતી છે જો જૂના પરંપરાઓમાં આપણને મળે છે તમારું શું કેવું છે એ
તમારી વાત સાચી કે તહેવારો આપણા જિંદગી ના એક ભાગ છે બહુ મોટો ભાગ છે. આપણને રજાઓ મળે છે આપણને શાંતિઓ મળે છે આપણે ઘેરે જઈએ છ છેીએ આપણે અન્ય જગ્યા ફરવા ફરવાનો કે ડુંગરો માં ફરવાનો ખૂબ જ મજા હમણા વરસાદ આવી રહ્યો છે એટલે વરસાદ નો પણ એક તહેવાર જેવો મનાવામાં આવે છે કે ત્યાં ડુંગરે ફરવા જે સાપુતારા એ હિલ્સ સ્ટેશન અને અન્ય હિલ્સ સ્ટેશનમાં ફરવા જઈ શકે છે. અને જેના કારણે ખુબ સારું લાગે છે અ એ કરવાથી આપણને ખુબ જ મજા આવે છે. હરવા ફરવામાં કે અન્ય સ્થળે જવામાં જેના લીધે આપણને ખુબ સારું લાગે છે તહેવાર આપણા જિંદગીમાં ખુબ જ જરૂરી છે જેમ કે અ જેમ કે નવરાત્રી નવરાત્રીમાં આપણે નવ દિવસ દાંડયા રમીએ અને માતાજીની આ આરતી કરીએ જેના લીધે ખૂબ જ જરૂરી છે કે આપણે નવરાત્રી અને ખુબ જરૂર કરવા જોઈએ.
હા તમે કીધું ત નવરાત્રીમાં આપણે ઘણા બધા એવા દસે દસ દિવસ આપણે દરરોજ નવી નવી જગ્યાએ જઈને આપણે ગરબા રમીએ છીએ માતાજી ની પૂજા કરવામાં આવે છે. ત્યા આરતી કરવામાં આવે દસે દસ દિવસ માતાજી ને બેસાડી તેમના આજુબાજુ લોકો ગરબાઓ રમાડવામાં આવે છે તેમની પૂજા કરી ત્યાં ગરબાઓ રમાડવાનો પ્રોગ્રામો કર આવે છે ઘણી જગ્યાએ એ હમણા ગરબાઓ પણ ચાલે છે અને જાત જાતના ગરબાઓ ગાવા વાળાને બોલાવવા આવે છે અને પૂજાઓ કરવામાં આવે છે જેથી કરીને આપણે જૂની પરંપરાઓના હિસાબે આપણે દરેક તહેવાર મજા માણીએ જેથી કરી આપણા માટે ખુબ જ સાર વાત છે તો ચાલો આપણે મળએ પછી તેથી તેથી કરીને આપણે મળએ પછી હવે.
ચાલો મલિએ.